હલો હલો હહ હું કરે કઈ ની બેસી રહેલી હતી. તમે હું કરે?
બસ કઈ ની આરામ લાઈટ બી ની મલે ઘેર આજે તો તો આ બાજુ ખેતર બાજુ જ બેહી રહેલા સે તો મેં કર્યું ફોન કર્યો તને બહુ ઘણા દિવસથી ફોન નહી થયા તા.
થયા તા હમ આજે લાઈટ જાય કે તમારી બાજુ?
હહ ગમે ત્યારે જાય
આયા જાય કરે લાઇટ સાફ સફાઈ પેલું કરતા હે ને એટલે ગી હહે કદાચ અમને ચોમા સાવાનું કે ની એટલે વાયર ના તૂટી પડે તેના હારું સાફ સફાઈ કરતા હે હા એજ એજ હમ
હું કે શાકભાજી છે કે ની તમારા
તમારા ઘરે સે જ ને અમ પતી ગે પેલા પેલા બહુ લાગેલી હતી ટામેટા અને રિંગન રૂપેલા ગુવાર રોપેલી, મગફળી રોપેલી હતી. સીધાણ અને રાખલા ભા જી લાખેલી મેથી ભાજી પછી લાલ નવાઈ આવે તે તેહ લાખેલી હતી હા હા બીજું રીંગણ તો થોડાક સોડવા શે બીજું તો બધું પતી ગયું ભાજી સે બીજું તો બધું પતી ગયું.
તમાર તો ઘેરે જ બધી હાકભાજી કરે એટલે હારું
મમ્મી હઠવાડામાં લઈ જયા ખરે વચવા હારું સારું પડે હ ખાતરને હું ઘેરજ બનાવીને તેમાં નાખીએ એટલે સારું ખાવામાં. છાણીત લાગને બસ હા છાણી લખી એને તે હાર પડે પેલા ખાતર કરતા હી શકભાજી રોપી સ મળ ટમેટા પછેરી
દૂધી ટિંડોળ પછી ભાજી ભાજી બી છે બધી પાલક ભાજી રોપડે છે મૂળા ગાજર ને બધું થોડું થોડું રોપી મૂકેલું એટલે
ઘેરપુર તો છલ ચાલ્યા જાય બસ હ અમારે તો આ વખ ટામેટા રોપેલા હતાા તો બહ લાગ ગ મહનો સુધી ચ અટવાડા માંથી લાવવા હોવા નહ પડ્યું એટલા લાગેલા
હા
દ વ ઘ દવા ખબર ના આવે પ્રાકૃતિક ખેતી વાળું કે નહી એટલે હા પેલું આપડે કલમ નાને એવા હૂખા પાંદરે હ હા દીજ પછી પેલો લીમડો લાખે પછી પેલા મહુડો કે હું કઈ તેના પાત્ર પ પાણી પાણી ગરમ કરીને તેમાં નાખીને ઉકાળી ાડે પછી સુકાવા મૂકી દઈ તેનું પછી ખા તર જેવું બની જાય
તે હારું તો હમણાં તોાકભાજી બી એટલી મોંઘી થઈ ગઈ બહાર ની શાકભાજી બી નની લેવાકે
હમ ને બધી દવા વાળી આવે તે તે આપણા શરીર હારું નહ હાર કેવાય
હ હા એજ ને ઘેરની શાકભાજી હોય તો કઈ નઈ પણ હમણાં તો બહાર ની શાકભાજી તો કેવી ને કેવી હોય આપણને શું ખબર કયામાં કેટલી દવા લખેલી દવા લખીને ઉગાડેલી હોય ને એવું બધું કર તા
બીમાર પડી જવાય તરત એવી શાકભાજી ખાવાથી એટલે ઘેરે ઊગાળને ખાય ત આપણને સારું પડે
હ હા એજ કે નહી ઘેર નું જ શાકભાજી કઠોળ તમે રૂપે કે પછી વેચા જ લાવો
કઠોળ તો ની રૂપિયા વેચાતું જ લાવીએ પાણી પૂરતું નહી મળી રહે કે નહી એટલે પછી વધારે પૂરતું નઈ રોપ્યું ઓછું જ રોપીએ
હમ અમે ભી કઠોરદા માગ છે અડદ હમ
હમ એ તુર તુર હૈ એ બોલુંજા લ અમે હૈ તુવે ને અડદને આવવું થશે ને ચોમાસુમાં અમે રોપીએ સારું પડે તેમાં વરસાદ આવ્યા કરે એટલે પાણીનેું નહી છાંટવા પડે એટલે કઈ નહી
એજ ને રૂપિયા આપડે ત બી પછી વધારે પાણી જોઈએ પાણી મળતું જ નહી અને પછી
હમ હ તું એ લાયખ કેની વરસાદ વરસાદ એક બે વાર તો આવી ગયો
નહી બાકી છે પાર્યા
પિયા કરવાના છે તુવેર ના હારું એટલે પછી લખ લખવાનું છે. પાળિયા કરીને લાખ ખે ને તો હાર પડે
હા તો જલ્દી ઉગિયાવે
હા તાપ હો બો લાગે વરસાદ હની આવે વેલો
હા એ જ ને રા જોઈ જોઈ ને રહે પણ આવે જ નહી ને આજે આવ હે કાલે આવ હે એમ ઘ વાદળું થાય થાય તો ઘરું
હમ અહિયાં આ જોની આવે જ ની વરસાદ તો વાદળું જેવું થઇ ગયું છે પણ વરસાદ
હમ પવન આવ્યા કરતો છે અમારા બાજુ તો આજે
બાગ બગીચો બનાવલો કે નહી બગીચો
બગીચો બનાવેલો છે પણ હજુ વધારે બધા ગુલાબ ને એવા લાાવવાના બાકી જ છે.
ગુલાબના પછી બીજા જાત જાાતના અટા અટા નામ હો ની આવા ખબર છોડવા આવે
હા તે બધું કરવાનું બાકી જ છે હમણાં રોપેલા છે. ચોમાસામાં વેલી હ વેલી
વહેલી ના ફૂલ બહુ મસ્ત દેખાય રંગબેરંગી રોપી રાખેલુ કેટલું મસ્ત
હા ગુલાબી વાઈટ તે તમારા તા અ હે ને
અમાર તા હતી પણ બીવડું જ નઈ મળે તે બીજાને ત્યાથી લાવશે ત્યારે
એજ એમાં તો એમ બી વહેલી તો આપણે અડધેસે તોડીએ ને પાછી રોપીડીએ એટલે તો ઉગી આવે જાટે જ
હમ હા મોગરા ના ફૂલ હો કેટલા મસ્ત સુગંધ આવે
હા હે એની સુગંધ એટલી મસ્ત આવતી હોય ને એની ને પછી પેલા ચંપો એમ કેય ને એની સુગંધ
એ બંને ની સુગંધ બી મસ્ત આવે એમ તો સ્કુલમાં જતા તો ગજરો બના લે જતા ટીચર હાર બના ટીચર ને હો બો ગમતી તો ગજરા બનાઈ લ જતા.
હમ
અને પછી પેલું રાતરાણી આવે ખબર છે કે રાતના એટલી સ્મેલ આવે હ હ પછી પેલા એક બીજું રાતના રાતના ફૂલ બ્રહ્મ કમળ કે હું કે તે રાતના જ ખીલને હા તે રાતના જ ખીલે તે ચોમાસું જેવું આવનું હોય ને ત્યારે જ ખીલે હા હવે ચોમાસું ખીલ હે પેલું ખાધું કે ની તમે ડ્રેગન ફ્રૂટ કયું ડ્રેગન ફ્રૂટ
હા તે ખાધેલું ને તેમાં બે જાત ના આવે
એક ગુલાબી ને ગુલાબી એક વ્ટ વ્ઇટ હા મેં તો ગુલાબી જ ખા લો વ્હાઈટ હારુ લાગે એ બી ખાવાનુ હારુું કેવાય શરીરના હારુ અમારે ઘરના પાછળ ઘર છે. ને ભાઈ લોકોને તે લોકો ને ઘેરે રોપેલા એમ એમ તો બહુ મોટું થયું હલું તો બહુ લાગે ચોમાસામાં દર દર વખતે બો લાગે તેને છે ને ખાલી ઉપર ન જે પિલો રે ને તે તોડી લેવાનો ને પછી એને રોપી દેવાનો મે મે રોપેલું હતું તો જીવેલું બી બે એક વાર તો મરી ગયો ને પાછું જીવું હ પાણી હ સીવું પણ ઊચું થયતું તેટલું ને તેટલું જ રહય્યું. ખાતરની લખેલું ને એટલે
હમ એટલે જ ખાતર જોઈએ હે મેં બી રોપેલું થોડુંક જેીવું બીજા નીકળ્યું બી
મોટું ન થાય નલું જ હતું નલું જ ને નલું મનરીવું થઈું. હા પેલા આપડે? માં ગેલા ને આપણને આપેલું તે પેલા સર રજની કેંદાદ જેવી ગયેલું કે?
તો જીવી એક વષે તો જીવું પછી- - ફૂલ આવવાની તૈયારી માં મરી ગયું પછી. પાછું પ બીજા વર્ષે જવું ને પાસું મારી ગય ને હવે પાછું ઈ ગું.
એવું મારે તો કેવું થેલું મેં રોપેલું ને- -
પાણી બહ વધારે થઈ જય ગ હમ બાાગમાં રૂકેલું તો જમીન ફીકતા ની યાર- - તાર માટી એકદમ કડક જેવી ને એટલે બરાબર જ હો ત્યા મરી જાય
બીજા તો જજ તો તગડીને મે હ રોપેલી છે મે તગડી છે જ- -
જાસુદ છે જાસુદ તો ત્રણજત ના છે ટગરી પહી પીલી નલી ટગરી મુ- -
હ મસ્ત દેખાય ફૂ હમ- -
હમ એ ફૂલ મસ્ત એમ ને મે તો- - મેં તો પેલું કરવાનું છે પેલું આપડે એક જ ગુલાબ પરનીર- - બહ બધી ડાળી બાંધેને એક ગુલાબ પર પેલું કરે- - હા બસ એવું કરવાની છે તે.
બ ઇંગ્લિશ ગુલાબ ના પુલ હ બહુ મસ્ત દેખાય. હા હે મ મોટા મોટા રંગ રંગી પેલા ફૂલ વાા- - હોય તે લગતા ફૂલ જોઈને તો હમણાં લેલા એવું થાય એટલા મસ્ત ફૂલ હોય ને- -
આપડે તો સ્નેપ લવર તે બધા સ્નેપ બો પાડે તે- - જરા ફૂલ દેખાઈ જાય એટલે સ્નાપલ લ ાય પેલા કઈક ખા કે તો ફરવા ગયા હોય તોને પહેલા આવી જાય હા એવુ જ એવુ જ.
હું કઈ બીજું બા હારા છે ને ઘેરે?
હા ઘેરે બધા હારાજ છે તમારે ત્યા? અમારે ત્યાર પણ હારા જ ભાઈ લોકો હુ કરે?
બસ બધા આરામ જ કરે હમણાં બપોર થાય ને એટલે ખાય બધા જમે- -
ને મસ્ત ઊંકાડે ને પછી હા મસ્ત ઊંઘવાની બપોરે પછી વખાત- - એટલે ખેતરે જવાનું એ ઘેર નું કઈ જામ કરવાનું હમણાં- -
પાછું આ- - બીજી બધી શાકભાજી કરવાનો એમ વિચાર કર્યા કરતા છે. એટલે તેને હારું બીવડું લાવેલા છે તે બધું રોપણને એવું બાકી- -
હમણાં હમણાં રોપી જાય તાર પછી વરસાદ આવી જાય ને તો મજા નહી આવે.
હમ એજ એટલે પછી પાને બહુ જગ્યા એવી કે પાણી ને એવું બેહી જાય- - વધારે એટલે તેવી જગ્યા
અમારે હ ભીડા છે, એટલે કેડું છે, બીજા બધા ભ- - કેે ઉજા દીધું ભીંડા રોપવાનાશે.
હમ.
ભરેલા ભીડા આવે તે બીલા બીડા ની બનાવ મને તો કઈ આવડે જ નહીિ મને તો મારે તા તમારી બેહેન જ બનાવે એ સારું બનાવે.
હા.
પછી મેં બનાવું તો એ લોકોને ગમે નહ એટલે. હમ ભાવે ની ભાઈ ન તીખું ભાઈને બું કરે એટલે મેં બનાવું જ નહી મારી બેહેન જ બનાવે- -
મેં બનાવવું. આવડે ને ભરે એટલે બી કઈ કરો ને એમાં.
ભીડા વચ્ચે થી કાપી લખવાનું અંદર અંદર ન બધું કાલ લખવાનું.
પછી બેસન લેવાનું પછી કાંદો ઝીણો ઝીણો કાપીને એમાં રાખવાનું. બધા મસાલા છે, ચટણી છે, ને એ બધું લખીને થોડું.
ને થોડુંક બની દેવને એમ ને, તે ભીંડા છેને તેના ભીંડા ને અંદર
પછી તેલમાં મૂકી, દેવાનું પેનમાં. તેવું બી બનાવેને પછી બીજું સીંગ ના મસાલા બનાવે ને તેવી રીતે બનાવતી મમ્મી બહુ મસ્ત બનાતી ન આવડે મને બનાવતા.
પછી પેલું હલખે ને દહી ભીંડા.
હા તે દહીં ભી ના બી મસ્ત લાગી બધું ગરમ ગરમ હોય, ને તોજ મજા આવે ઠંડુ પડી, તો મજા નહી, આ
મસ્ત લાગે પનીર નું પનીર બનાવતા આવડે કે નહી પનીર.
હા આવડે ને પનીરી આવડે આવજે ને એક દિસે ઘેરે દિસે બધું બને
હ મને તો ન અવાજ અડે જોઈ લો, એટલે થોડું ઘણું અવાજ તુસે. કોઈને ત્યા ગેય નહ તો ત હા હા...